હા મિત્ર હા મિત્ર સારું છે તબિયત
હા સરે છે
હા મિત્રો તો મિત્રો આજે આપણે એક ટોપિક પર ચર્ચા કરવાના છે અને મિત્રો ટોપિક છે જે ભારતમાં જોવા લાયક્સ હતો તો મિત્રો તમારા પાસે સમય છે ને
હા છે મિત્રો
હા તો મિત્રો આપણે આ ભારતમાં જોવાલાયક જે મહત્વના જે સ્થળો છે એના વિશે ચર્ચા કરવાના છે તો મિત્રો તમે મને જણાવ શકો ભારતના એવા કયા કયા જે જે ખુબ જ ફેમસ સ્ટોર છે એના વિશે
હા મિત્રો હું તમને જણાવી શકું કે ભારતમાં આવેલા ગિરનાર પર્વત પાવાગઢ જુનાગઢ પછી જોવા જઈએ તો અમુક એવા એવા છે જે ખૂબ પ્રખ્યાત હોવાથી આપણા ભારતમાં બહુ જ જાણીતા છે અને બીજી વાત કરીએ તો એ એટલા પ્રખ્યાત છે કે ગિરનાર પર્વત એ આપણેે જોવા જઈએ તો બહુ જ પ્રખ્યાત છે તો મિત્રો તમે એના વિશે તમે કઈ કહેવા માંગો છો
હા મિત્રો ચોક્કસ મિત્ર આપણા ભારત દેશમાં એવા તો ઘણા બધા જે પ્રાચીન સ્થળો છે જે આપડે જે સાઉથ સાઉથ બાજુ જઈએ તો એ બાજુ પણ ઘણા બધા મંદિરો છે અને આપણે રાજસ્થાનમાં જે તો મિત્રો રાજસ્થાનમાં મિત્રો એટલું બધું જોવાનું છે જવાનો જે મિત્ર જે સ્ત્રોત છે ખુબ જ ઘણું ખાસ કરીને મિત્રો રાજેશ ત આપણા મિત્રો જગે ને તો એ બાજુ મિત્રો એટલા બધા કિલ્લાઓ હોય છે કે ઘટ જ ગણાય જે શિવાજી મહારાજ નો હોય અથવા તો જે પણ તેના જે રાજા રજવાડાઓ હોય એ લોકોના મિત્રો એલા એટલા બધા મિત્રો જૂના પુરાના જે કિલ્લાઓ છે એ મિત્રો હજુ સુધી એવાને એવાજ છે મિત્ર હું જયારે પણ રાજસ્થાન જાઉં છું ત્યારે મિત્રો મને ત્યાંની જે કલ્ચરલ એટલે કે જે પસંદ આવતી હોય છે અને મિત્રો રાજસ્થાન ના મિત્રો એવું છે કે ત્યાંના લોકો ખુબ જ સરસ જ્યારે પણ આપણને મદદ કરતા હોય છે અને મિત્ર રાજસ્થાન ના એવું છે મિત્ર કે ત્યાં આપણને ઘણી એવી મહત્વની જગ્યા છે જ્યાં આપને ખુબ જ મજા આવે જેમ કે જેસલમેર છે જેસલમેર માં પણ મિત્રો આપણે ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં આપણને ફરવાનું ખુબ જ ગમશે અને ત્યાં મિત્રમ જેસલમેર ગયો હતો હતો મિત્ર ત્યાં પણ એક ખૂબ જ પ્રાચીન મંદિર હતું. અને મિત્ર જે પાકિસ્તાનની પાકિસ્તાની જે સ્રેનિકએ જે એક બોમ્બ નાખેલો તો મિત્રો એક ત્યાં મંદિર હત ત્યાં મંદિર નજીક પડ્યો હતો તો એ બોમ્બ મિત્રો ફૂટ્યો ન હતો તો મિત્રો એ બોમ્બ હજુ સુધી એ એ બોમ્બ હજીુ સુધી તે મંદિર માં મુૂકવામાં આવેલ છે એ માતાજીના જે આશીર્વાદથી એટલે માતાજી ની આટલી શક્તિ હતી કે ત્યાં હજુ સુધી એવું ને એવું તો મિત્ર આ માતાજીની કૃપા હતી અને મિત્ર આપડણે બીજા પણ સ્થળની વાત કરીએ પરંતુ મિત્રો આપણે જે કિલ્લાઓ જે પ્રાચીન પ્રાચીન ભારતના જે કિલ્લાઓ હતા એના વિશે પણ મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો પહેલાંના જમાનામાં મિત્રો કિલ્લાઓ જે રજવાડાઓ હતા એ ત્યાં રહેતા હતા તો મિત્રો હું તમને આપણા વિશે વાત કરું છું કે આપણે જયારે પણ કોઈ સ્થળ આપણે ફરવા જએ ત્યારે આપણે ઇતિહાસ ઇતિહાસ જાણવ પછી એ કઈ જગ્યાએ કયો ઇતિહાસ અને હલ્દી ઘાટી વિશે તો મિત્રો હલ્દી ઘાટી વિશે તમને ખબર છે
હા મિત્રો હું તમને પ્રવાસ વિશે થોડું સમજાવું ઓકે
હા મિત્ર ચોક્કસ
હા તો વાત કરીએ પ્રવાસને તો ભારતમાં અનેક ઐતિહાસિક ધાર્મિક એવા સ્થળ આવેલ છે મિત્રો બરાબર વિશ્વભરમાં પ્રસિદ્ધ આવેલા છે આપડે જાણીએ છીએ કે તાજમહેલ વિશ્વના વિશ્વને સાત અજબ એટલે બહ વર્ષો પુરાણું છે સમ્રાટના સમાજમાં ચલેલું જે સા જ હાહે અમૃતમાં બનાવેલી યાદમાં અનેક એવા સફેદ રણ માંથી બનેલું ભવ્ય સ્માર્ક છે બરાબર ને મિત્રો આપડે બીજી વાત કરીએ તો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ગુજરાતમાં બનેલું છે આપણે જોયેલું જ હો છે આપણેે ત્યાં પ્રવાસ ભી કરી આવેલા છીએ તો એ બનેલું છે કે સરદાર વલ્લભભાઈ પટેલ ને વિશ્વની છોથી ઊંચી પ્રતિમા બનેલ છે આપણને ખબર છે કે ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલ ની મૂર્તિ બનાલી છે ઊંચી છે તેની ઊંચાઈ બે છે તેની ઊંચાઈ છે એકસો બ્યાસી મીટર મિત્રો અને વાત કરીએ દેશના વિદેશના લાખો પ્રવાસીઓ ત્યાં આવીને એ લોકો ન પ્રવાસ વિતાવતા હોય છે બીજી વાત તો ગોલ્ડન ટેમ્પલ એ પંજાબ માં આવેલું છે મિત્રો તો આપણે જોવા જઈએ તો શીખ ધર્મનું સૌથી પવિત્ર કેસ એનાથી આપણને એવું જાણવા મળે કે સોનાથી માંઢાયેલું મંદિર જે ગોલ્ડન હોય અને વાત કરીએ બીજી અહી દરરોજ હજારો લોકો નિશુલ્ક લંગર આવે છે આપણને ખબર છે કે જે પ્રવાસ જેવી સ્થળો હોય ત્યાં તો લોકો ઉજવાના છે એવી અનેક જગ્યાઓ છે. જ્યાં ગેટવાય ઓફ ઇન્ડિયા એ મુંબઈમાં આવેલ છે અને એવા એવા લોકો ત્યાં આવીને અરબી સમુદ્ર કિનારે આપણને ખબર છે અરબી સમુદ્ર કિનારે આવેલું છે સ્મારક છે. મુંબઈનું મુખ્ય પર્યટન સ્થળ છે અને બીજી વાત કરીએ અને બીજી વાત કરીએ તો કે માય સ્ટોર પ્લેસ એ કર્ણાટક માં આવેલું છે. આપણે જાણીએ છીએ કે જે ભારતમાં અમુક અમુક એવી જોવાલાયક સ્થળો છે. એ ભવ્ય મહા રાજમહેલ અને સુંદર સ્થાપત્ય માટે પ્રસિદ્ધ હોય છે મિત્રો. તો દશેરા દરમિયાન વિશેષ આપણે ત્યાં એવી એવી પ્રવૃત્તિઓ થાય. તો આપણે એક રીતે સમજાવવા જઈએ તો એ ખુબ સરસ છે એમ જોવાલાયક સ્થળ હોય ત્યાં મનોરંજન લે એવા એવા અમુક અમુક પહાડો આવી જાય ત્યાં આપણે આપણા ભારતમાં જે વસ્તુ થાય એના માટે તો આપડે એટલા વાત કરીએ એટલે તો બહું જ સારું કેવાય મિત્રો તો એના વિશે તમે થોડું હજુ સમજાવશો મને
હા મિત્રો ચોક્કસ અને મિત્રો આપણે આ વાત કરતા હું તમને ખુબ જ આનંદ થાય છે. કે મિત્રો આપણે ગુજરાતમાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે. એ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે એકસો બ્યાસી મીટર મિત્ર આટલી ઉચી પ્રતિમા આ પેલા નંબર પર છે આખા ભારત અથવા તો આખા જે વિશ્વમાં આ પેલા ન બન્યું છે મને ખુબ જ ગૌરવ થાય છે. અને મિત્રો આજે આપણે જોવા જઈએ તો જે સરદાર સરોવર ડેમ પણ ને એની નજીક જ છે. અને ત્યાં આપણે જઈએ તો આપણને ખુબ જ ગૌરવ અનુભવે છે. જયારે હું ત્યાં મિત્રો ગયો હતો સરદાર સરોવર અને જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયો હતો ત્યારે મને ખૂબ જ ગૌરવ પણ થયો હતો અને મિત્ર હું અને મારા જે ફ્રેન્ડ લોકો હતા અમે બધા ગયા હતા અમે ત્યાં ગયા અને જે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે એમનું હૃદય હોય છે ને મિત્ર લિપ દ્વારા આપણે ઉપર જવાનું ત્યારબાદ ત્યાંથી આપણે આખો નજારો ખુબ જ મસ્ત એટલે ચોમાસા દરમિયાન મિત્રો જઈ ને તો ખૂબ એટલે ખુબ જ સરસ જો ત્યાં નજારો જોવા મળતો હોય છે. અને મિત્ર આપણે આ વાતને આગળ લઈ જતાં આપણે મિત્ર જે પાલીતાણા જે ગુજરાતમાં આવેલું છે પાલીતાણા મંદિર એ એટલું એટલા ઘણા બધા મંદિરો આવેલા છે. એ જૈન મંદિરો છે એટલા ઘણા બધા- - કે ખુબ જ ઘણા મંદિરો આવેલા છે તો મિત્રો- - આ જે જનરલ નોલેજમાં પણ પૂછાતા હોય છે કે ગુજરાતમાં સૌથી વધારે મંદિરો ધરાવતું- - કયુ છે તો એ પાલીતાણા આવે છે અને- - તમે જે તાજમહેલ વિશે વાત કરી તમેશે- - તો મિત્રો તાજમહેલ એ સાત અજાયબીમાં આવે છે. અને તાજમહેલ મિત્ર જે શાહજા એ પોતાની બેગમ- - મમતા મમતાના યાદમાં બનાવેલી હતી અને મિત્રો સાત- - પણ જોવાલાયક છે અને ખાસ કરીને મ- - આપણે વાત કરીએ તો જે મહારાષ્ટ્રમાં એટલે કે મુંબઈમાં- - જે તાજમહેલ તાજ હોટલ છે. એના વિશે પણ આપણે વાત કરીએ અને મિત્રો તમને તમને ખબર હશે કે તાજમ તાજ હોટલ વિશે તમને ખબર છે મિત્રો?
હા મિત્રો. તો તાજમહેલ ની વાત કરીએ તો એક એવું પ્રશ્ન પ્રસિદ્ધ સ્થળ છે જ્યાં લોકો વિદેશ વિદેશમાં આવીને ત્યાં આવી જતા હોય છે એ લોકો ન પ્રવાસ ત્યાં પૂરું કરતા હોય છે તો એ ખૂબ આપણા ભારત માટે પ્રસિદ્ધ કહેવાય છે એ મિત્રો સાચું છે ને?
હા મિત્ર તમારી વાત તો ખુબ જ સાચી છે પરંતુ મિત્રો આપણે ગુજરાતમાં જઈએ ને તો જે સાબરમતી નદી કિનારે જે મહાત્મા ગાંધીજી નું જે આશ્રમ આવેલું છે. એ પણ મિત્રને ખુબ જ જોવાલાયક છે એને પણ મિત્રને ભૂલવું જોઈએ કારણ કે સાબરમતી નદી કિનારે આપ મિત્રો જોઈએ તો સાબરમતી નદી કિનારે જે ઇન્દ્ર પાક આવેલું છે. સાયન્સ સીટી આવેલી છે. એ મિત્રો ઘણું બધું એવું જોવાનું છે અને ત્યારબાદ મિત્રો આપણે જોવા જઈએ તો જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે ગુજરાતમાં એ ખૂબ જ ખુબ જ એટલે ખુબ જ મોટું છે દુનિયાનું સૌથી મોટું જે સ્ટેડિયમ હોય એ સે મિત્રો નરેન્દ્ર મોદી સ્ટેડીયમ. અને મિત્રો તમે જે મને આટલો કિંમતી સમય આપ્યો મિત્રો એના બદલ મિત્રો ખુબ ખુબ મિત્રો આભાર.